હેલો.
હાલો.
ચાલો આજે થોડું અલગ વિચારીએ. જો તમે માત્ર ચોવીસ કલાક માટે દુનિયાની કોઈ એક સમસ્યા ઉકેલવાની શક્તિ મળે, તો તમે કઈ સમસ્યા પસંદ કરશો?
સારું છે ક્વેશ્ચન ખુબ જ સારું છે કે મને જો ચોવીસ કલાક માટે દુનિયાની કોઈ એક સમસ્યા ઉકેલવાની શક્તિ મળે, તો હું કદાચ ગરીબી નું નિવારણ કરવાનું માંગીશ.
રસપ્રદ, તમને કેમ લાગે છે કે આ સૌથી જરૂરી સમસ્યા છે?
મને એટલા માટે લાગે છે કે આપણા દેશમાં જોઈ રહ્યા છીએ કે આપણે ગરીબીનો લેવલ કેટલો જ વધારે છે અને કેટલા લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છીએ. કારણ કે ઘણા લોકો પાસે મૂળભૂત સુવિધા નથી, બે ટાઈમ જમવાનું નથી અને કેટલી બધી સુવિધાઓ વગર તે જીવન જીવે છે. તો કદાચ હું ગરીબીનો જ ઓપ્શન લઉ.
તમને શું લાગે છે ગરીબીનું કારણ માત્ર પૈસા છે કે બીજું પણ છે?
ના ગરીબીનું કારણ એ માત્ર પૈસા જ નથી બીજા બધા કારણો પણ હોઈ શકે છે. એવું જ નથી કે માત્ર માણસ પૈસા ના લીધે જ ગરીબ હોઈ શકે છે બીજું પણ હોઈ શકે છે.
જેમ કે
જેમ કે આપણે જોવા જઈએ તો શિક્ષણની રીતે આપણે જોઈએ તો શિક્ષણની રીતે પણ લોકો ઘણા ગરીબ હોય છે. કોઈક અમુકને તક નથી મળતી, અમુક લોકોની પરિસ્થિતિ ખરાબ હોય છે તો એમાં દરેક વસ્તુમાં પૈસા જવાબદાર નથી. અમુક લોકોને રોજિંદા જીવનમાં કંઈક તક નથી મળતી, કોઈકને શિક્ષણ પૂરું નથી પડતું, કોઈકને બે ટાઈમ જમવાનું પૂરું નથી મળતું તો એ બધા અલગ અલગ રીતે કોઈકને કોઈક અલગ અલગ ક્ષેત્રે કોઈક ને કોઈક અલગ અને ગરીબ ગરીબ ગરીબી છે.
જો દુનિયામાં દરેકને સમાન તક મળે, તો શું બદલાય?
હા જો દુનિયામાં દરેકને સમાન તક મળે તો લોકો વધારે આગળ વધી શકે છે. કેમકે આપણા દેશમાં કે આપણા આજુબાજુના વિસ્તારમાં આપણે જોવા જઈએ તો બધાને સમાન હક કે સમાન મત મળતી નથી તેથી દરેક ક્ષેત્રે લોકો એક સરખા આગળ વધી શકતા નથી. તો લોકો વધારે આગળ વધી શકે તે માટે જો દુનિયામાં દરેકને સમાન તક મળે તો આ શક્ય થઈ શકે.
તમને લાગે છે કે સફળતા માટે તક વધારે મહત્વની છે કે મહેનત?
હા મારા મત મુજબ તો સફળતા માટે તક પણ વધારે મહત્વની છે અને મહેનત. જો તક મળશે વ્યક્તિને અથવા માણસને તો એ આગળ આવી શકશે અને જો એની મહેનત હશે તો જ એ સક્સેસ મેળવી શકશે. તો મારા મત મુજબ તો એજ છે કે બંને મહત્વનું છે.
જો તમારે એક પસંદ કરવું પડે તો તમે કઈ વસ્તુને પસંદ કરશો?
હા ક્વેશ્ચન આ પણ સારો છે અને વિચારવા જેવો છે કે સફળતા માટે તક વધારે મહત્વની છે કે મહેનત તો મારા મત મુજબ એક પસંદ કરવું પડે તો એ કદાચ તક હશે. કારણ કે જો વ્યક્તિને તક મળશે તો જ એ કદાચ આગળ આવી શકશે અને તો જ મહેનત કરશે. કારણ કે જો ખાલી મહેનત કરશે વ્યક્તિ અને એને તક નહીં મળે તો એની મહેનત પણ કઈ કામની નથી તો મારા મત મુજબ તો કદાચ એને તક મળવી જોઈએ.
સારું હવે કલ્પના કરો કે તમારી શક્તિથી દુનિયામાં દરેક વ્યક્તિ સારી શિક્ષણ મળે, પછી શું બદલાશે?
હા આ પણ કે આપણે કલ્પના કરીએ કે શક્તિથી દુનિયામાં દરેક વ્યક્તિને સારી શિક્ષણ મળે, તો પછી શું બદલાવ થશે તો લોકોમાં વધુ સમજદાર બનશે લોકો અને કઈક આગળ વધવાનો પ્રયાસ કરશે. લોકો કો વધુ સમજદાર બનશે,
તમને લાગે છે લોકો આજે પણ શીખવાનું બંધ કરી દે છે?
હા મારા મત મુજબ અને મેં જેટલા જોયેલા છે, એ પ્રમાણે તો ઘણા એવા લોકો છે, કે જે આજે પણ શીખવાનું બંધ કરી દે કક શીખતા નથી નથી આગળ આવવાનો પ્રયાસ કરતા નથી એમને તક પણ મળતી તો એવા ઘણા લોકો છે,
એવું શા માટે?
કારણ કે તેઓ પોતાના કોઈક ના કોઈક રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત હોય છે, કોઈક પોતાના મિત્રો સાથે વ્યસ્ત હોય છે તો કોઈક પોતાના કુટુંબમાં વ્યસ્ત હોય છે, કોઈક બિચારા ક્યાંક પોતાના બીમારીઓમાં નવરા નથી હોતા તો પ્રમાણે ઘરા કારણ હોઈ શકે છે કે તેઓ ક્યાં ને ક્યાં વ્યસ્ત થઈ જાય છે.
જો તમારે એક નવી વસ્તુ બધાને શીખવવી હોય તો તમે શું શીખવશો?
હા જો કદાચ મારે એક નવી વસ્તુ બધાને શીખવવી હોય, તો હું કદાચ વિચારવાની રીત શીખવીશ કારણ કે, આજકાલ લોકો અને માણસો એવા વ્યસ્ત થઈ ગયા છે, પોતાના કામોમાં કે નવી નવી વસ્તુ જાણવામાં કે શીખવામાં તો એ પોતાનાના પોતાની વિચારવાની શક્તિ ભૂલી ગયા છે, તો એમ હું વિચારવાની રીતને આગળ વધારીશ
રસપ્રદ જવાબ તમને લાગે છે લોકો ઝડપથી નિર્ણય લે છે,
હા આ ક્વેશ્ચન એવું છે, કે આપણે એને અમુક વસ્તુ માટે આપણે હા કહી શકીએ પરંતુ અમુક વસ્તુમાં આપણે એને હા ન કહી શકીએ મને એવું લાગે, પણ છે કે લોકો ઝડપથી નિર્ણય ઘણી વાર લઈ લેતા હોય છે, પણ એ અમુક ક્ષેત્ર માટે પરંતુ હા ઘણી વાર લોકો નિર્ણય લઈ લેશે જલ્દીમાં,
તમને લાગે છે દુનિયામાં લોકો એકબીજાને ઓછું સમજવાનો પ્રયત્ન કરે છે,
હા આ પ્રશ્નથી પણ મને લાગે છે કે દુનિયામાં લોકો એકબીજાને ઓછું સમજવાનો પ્રયત્ન કરે છે, કેમકે લોકો એકબીજાને આજકાલ સમજવા માંગ માંગતા જ નથી, કારણ કે દરેક પોતપોતાના ક્ષેત્રમાં જ બીજી હોય છે અને વ્યસ્ત હોય છે તો એકબીજાને સમજવાનો પ્રયત્ન જ નથી, કરતા
જો બધા લોકો એક દિવસ માટે એકબીજાને જગ્યા પર જીવે તો શું થાય?
હા જો બધા લોકો એક દિવસ માટે એકબીજાની જગ્યા ઉપર જીવશે તો એમને કઈક ને કઈક નવું જાણવા મળશે, અને શીખવા મળશે જે બધાને કઈક ને કઈક નવું સમજાશે અને લોકો વધુ સમજશે કે હું કદાચ સામે વાળાની જગ્યાએ હોત તો મને કેવું થાત અને મારી જગ્યાએ કોઈ સામે વાળો બીજો હોત તો એમને શું ખબર પડે તો એ કઈક ને કઈક લોકોને વધુ સમજાશે ને નવું શીખવા મળશે.
શું તમને લાગે છે કે ટેકનોલોજી માણસને નજીક લાવે છે કે દૂર કરે છે?
હા આજના જમાનામાં આ એક ખુબ જ વિચારવા જેવો પ્રશ્ન છે, કે ટેકનોલોજી માણસને નજીક લાવે છે કે દૂર કરે છે તો મારા મત મુજબ તો આ બંને જ શક્ય છે, કારણ કે ટેકનોલોજી આજના યુગ એટલી ઝડપી અને જરૂરી બની છે કે લોકોને ખૂબ જ સગવડ પૂરી પાડે છે, અને સારી એવી વસ્તુ છે જયારે નજીક તો લાવે છે પણ દૂર પણ કરે છે, જે અમુક લોકો કે નાના બાળકો છે કે ન કરવા જેવી વસ્તુઓ હો કે નાના બાળકો ફોન નો યુઝ કરે છે કે એ બધો ટેકનોલો ટેકનોલોજીનોોુ દુરુપયોગ થાય છે, એવી રીતના આપણે કહી શકીએ
જો એક અઠવાડિયા માટે બધા સોશિયલ મીડિયા બંધ થઈ જાય તો શું થશે?
જો એક અઠવાડિયામાંથી બધા સોશિયલ મીડિયા બંધ થઈ જાય ને તો લોકો શરૂઆતમાં તો પરેશાન થઈ જશે, કારણ કે આજ કલ લોકો બધા સોશિયલ મીડિયા અને ફોન થી એટલા કહેવાય ગયા છે, ને કે એક દિવસ નહી પરંતુ એક કલાક પણ એ ફોન વગર કે સો સોશિયલ મીડિયા વગર કાઢી શકે એમ નથી, તો લોકો શરૂઆતમાં તો પરેશાન જ થઈ જશે
તમને લાગે છે લોકો આજે સાંભળે ઓછું અને બોલે વધારે
હા કારણ કે આપણે એવું લાગે જ છે કારણ કે ફોન ના લીધે અને બીજા એવા માનસિક ટોર્ચર ના લીધે ઘણા એવા લોકોમાં માનસિક એવું થઈ જાય જે સાંભળે ઓછું વધારે બોલબોલ કરે છે.
જો દુનિયામાં એક જ નિયમ બનાવવ હોય તો શું બનાવશો?
હા જો દુનિયામાં એક જ નિયમ બનાવવો હોય તો બધા માટે સમાન સન્માન અને અધિકારનો એક નિયમ બનાવવો જોઈએ.
શું તમને લાગે છે ખુશી ખરીદી શકાય છે?
મને એવું લાગતું નથી પરંતુ મને એવું લાગે છે કે ખુશી ખરીદી નથી શકાતી સંપૂર્ણ રીતે તો નથી જ ખરીદી શકાતી પણ થોડી ઘણી રીતે આપણે કહી શકીએ છ છેએ કે ખરીદી શકાય છે.
જો તમને એક દિવસ માટે દુનિયામાં કોઈ પણ કામ કરવાની છૂટ મળે તો તમે શું કરશો?
લોકોની મદદ કરીશ.
મદદ નો સૌથી સારો રસ્તો શું હોઈ શકેાય?
મદદ સૌથી સારો રસ્તો એ છે કે આપણને લોકોને તક આપવી જોઈએ.
જો દુનિયામાં માત્ર એક સમસ્યા જ દૂર થઈ શકે તો કઈ હોવી જોઈએ?
હા આ બે સમસ્યા માંથી કા તો શિક્ષણ હોવું જોઈએ કા ગરીબી.
તમે કેમ માનો છો કે આથી બાકી સમસ્યાઓ પણ ઘટે?
કારણ કે આ મૂળ સમસ્યા છે.
તમને શું લાગે લોકો બદલાય છે કે પરિસ્થિતિ બદલાય છે?
બંને બદલાય છે.
ઓકે તો તમને સાથે વાત કરવામાં મને ખુબ મજા આવી.
હા તમારી સાથે પણ વાત કરવાવામાં મને ખુબ જ મજા આવી.